હેલો હેલો હેલો, ભાઈ કેમ છો?
સારું સારું તમે બસ કોઈ શાંતિ.
તો પછી, હુ કેવુ આજે કઈ ટોપિક ડિસ્કસ કરીએ?
સ્પોર્ટ્સ માટે કરી શકે છે કેમ કે સ્પોર્ટ્માં ઇન્ડિયામાં બોસ બો એટલે બ બધા ઇન્ટરેસ્ટ સ્પોર્ટમાં.
હ.
તો
શું કેવું છો?
જો તમે આઈ પી એલ-
હા જોય જોય, મુંબઈ. હ, રોહિત રોહિત.
રોહિત ના ફેન, આપડે તો આરસીબી ના ફેન તમે ગુજરાતમાં રહો કા રહો? ગુજરાતમાં રહીને
નાહી નાઈ ગુજરાત ગુજરાત રહીને ગુજરાત માં નાહી મુંબઈ પહેલાથી મુંબઈમાં જ છે.
હા હા ઓકે છે પછી આપડે તમે આપણા જે આપડે મેચ થયું ઇન્ડિયા નુ પરમ દાળે.
ભાઈ
એમાં ઇન્ડિયા જ ઇન્ડિયા હાઈ તમા તમને ખબર જ થશે.
હ, મજા ભાઈ આ મજ તો આ ભાઈ પંદરસો રૂપિયા લગે સાે સાતસો કરતી હો હું હા હા હા સારું તો એનું ફોમની હતું એટલે એ લોકો ફાડી ન જશે ને ને.
હા એ તો છે પણ
કોઈ કોઈ વારનું હા. તઈ તો ફન હાથ કોઈ કોઈ વાર ફોર્મ સાથ નહી આપે એટલે યાર એનીયા બહુ ખરાબ થયું એમ.
હા ખરાબ મારા હિસાબ એકાદ હજુ એક વાર મોકા આપવાનો આપવાનો હતો, કેમકે પ્લેયર ન ફોર્મ આવે અને જાવે આપડ વિરાટ કોહલી નો એટલો ફોર્મ હતો એ બી ગેલો હતો આજ પ્લેયરને બેક તો કરવા આપડે મારા હિસાબ આપડે જે ગૌતમ ગંભીર છે તેજ બધું ગેમ ખરાબ કરી મુકેલા એમ.
હા એજ કરી મુકયુ હા.
હું. એ આવાની છે ઓડિયા આવવાની છે ઓડિયામાં કદાચ વિરાટ કોહલી રોહિત શર્મા રમે તો તમે કેટલા ઇન્ટરેસ્ટ છે એમાં એ મેચ જોવામાં
એ જને હ
ને તમને ખબર જ હશે આપડા ઈન્ડિયામાં એટલું ક્રેઝ છે ક્રિકેટમાં એટલે બધા ઘરમાં એક એક જ ને એમ લાગે કે ક્રિકેટર બનવાનું છે
હા
આપડું બી ડ્રીમ હતું પણ આપણને ખબર પડી કે વખત આવતું આવતા કે ભાઈ આપણાથી નહી થાયછ
ભાઈ ન નની નની લાગે નંબર બહ મહેનત
બરોબર
નસીબ હા એમ નસીબ નસીબ એમનો નિનીદ લાગે
બો એ તો છે ને પછી તમને ટ્રેનિંગી એવું કર પડે ને કે એટ
નાનલે એટલે એમાં એમાં કેમ છે ભાઈ નાનલેરી પ આપડ પાંચ છ છઠ્ઠામાં હોય ને ત્યાારથી એમાં લાગી જવું પડે
હા એટલે બહ પ્રેક્ટિસ બહ કરવાનો હોય તમે એકેડેમી વગેરે જાઓ એને બધું એ ટ્રેનિંગ કરો તમેરું કદાચ
જે એકડેમમાં જે એકેડેીમાં હોય એ એકેડમી વાર જેી ખારોી રહ છે એલે અગા એ પહંચી રહ્યું છે કે અગા મોકલી શકે
ને એકેડેમી ને એ તો એ તો પછીની વસ્તુ છે તમે પેલા તો એકેડેમી તમને જવાનો હોય ને પછી એકડેમીમાં તમે કેવું રમો એના પછી એ ડિપેન્ડ કરે બધું વસ્તુ હા એના પછી એ લોકો કે એ બધું ડિપેન્ડ ઉધર ગયું
હમ તમે ક્યાંથી છેો ભાઈ
હવે તો આપડે દમણ ની બાજુ દમણ
કે માર અમે તમાર બાજુ વાળા જ છે એમ તમાર બાજુ વાળા જ છે અમે બી નવસારી નવસારી
એટલે બહુ ઘણા બહુ ગણા લોકો આવે નવસારી થી જોબ કરવા માટે મને ખબર એટલે દમન માં બી કેમ કે જીઆસી એરિયા છે ને પછી વાપી બાજુમાં છેને બહ ફેમસ છે તો બહ લોકો એમ આવે ત્યાં થી જોબ કરવાવામાં
બોડી
એવું કે તમે પછી દમણ વમન ક્યારે ફયરા હતા તમે
દમન ફરવા જેવી દમણ માટે
હારું સારું એક આવ મનો બેસ ભ ગમે તે ગ દમનમાં તો બેસ્ટ
હમણાં જેટલું થું ભાઈ પેલા એવું કઈ નથી
ખબર ને તો ખબર અમે પહેલેથી બહુ પહેલેથી આવતા થ
હા એજ કેમ કે પહેલા થી પેલા એટલું કઈ નથી હતું ને હમણાં કેટલું જેટલું અપગ્રેડ થયુંને દમાણ ને બધું કુલાબ આવી ગયું બધું બહાર આવી ગયું એટલું આવી ગયુંને કે લોકોને હમણાં ફાવે એમ આવા માટે બી
હમ
હા પછી કે તમે બીજો કઈ બીચ વીચ કઈ જાઓ તમે એમ કેવું
હા અમારતા છે ને નવસારીમાં હા દાંડી દાંડી. દાંડી છે.
નામ તો નામ તો બે ત્રણ વાર એમ હું કવ હું કવ? હેલો. હ હેલો હેલો હેલો. હેલો.